હલો,
કેમ છે?
કેમને મજામાં. માજામાં જામી લીધું કે,
હા હા,
મેં પણ અમીરો,
હમ હું એ રોટલી શાક ખાધા તું એ,
હ, મેં પણ એજ રોટલી શાક ખાધા અરે મનેજ આપડા પ્રવાસ નો યાદ આવી તને ખબર છે આપ આપડે પ્રવાસ કરવા ગયા તા આપણે દીવપુરી માં,
હા હા યાદ આવ્યું યાદ
હા હા આપડે ગયા મહિને ગયા હતા ને આપડે,
હા યાદ છે મને આપણે આપ સંપતિ ને આપ સાથે બધા ગયા તા, આપણા બધા મિત્રો હારે,
જરા, હા હા અરે હું શું કેતો હતો કે જરા સરખી રીતે એટલે સ્ટેબલ ઓલામાં બેસ. તારું ઓલું બરાબર અવાજ નથી આવી રહ્યો નેટ ના કારણે. હા હા હવે આવે છે હમ.
બોલ.
અરે આપડે હું મની મજા કરી હતી અરે આપડે ટ્રીપ પર ગયા હતા ત્યારે.
યાદ છે મને આપડે ટ્રેન લીધી તી અહિયાથી વિ. ક્રોલી કોરલા સુધી પેલી.
હા હા. યાદ છે પછી આપડે. શું આપડે દાદી બસથી ગયાતા પછી આપડે.
હા યાદ છે મને આપડી ગામડા ની બસ હતી. આપડે શું કેવાય કુર્લા થી પનવેલ ઉતરા થા પછી પનવેલ થી પછી બસ લીધી.
હમ બરાબર બરાબર.
થઈ ગઈ હતી ત્યારે.
હા હા બપોર થઈ ગઈ હતી. એકદમ શું કેવાય એકદમ માહોલ એકદમ એટલું મસ્ત હતું કે પૂરું કાળા વાદળા. થઈ ગયા હતા યાદ છે તને એકદમ ઉલું એકદમ એકદમ ઠંડી હવા. ઠંડી હવા આવી રહીતી ને કાળો વાદળો ને આપડે એ જ વિચારી રયા હતા. કે જેવી રીતે પૂરો વરસાદ પડે આપડે વરસાદમાં ભીંજાય આપડે.
હા અને આપડે ત્યાં પણ જતા હતા સુ કેવાય એને. નદી આગળ.
હા આપડે નદી આગળ બેઠા હતા ને આપડે ચાલી ને ગયા હતા ભજી. આપણે ત્યા એકદમ આપડે શાંતિ થી બેસી ગ્યાતા.
યાદ છે આપડે નાસ્તોય લીધો તો ખબર છે આપડે બધા નાસ્તો કરતા હતા નદી આગળ બેસીને.
હા આપડે બધા ફૂડ પેકેટ લીધા હતા ને કે આપને ભૂખ લાગ. સે તો આપડે ત્યાં નદી કિનારે બેસીને ખાવા માટે.
હા હા ઈજ ત્યાં. બઉ બધા બિલાડીઓ પણ હતા એકદમ નાની નાની બિલાડીઓ.
હમ અરે તારે તારો અવાજ કપાય છે જ્યારે રાહુલ સારી રીતે.
તું કંન્ટિન્યુ કર.
હા યાદ છે ને મને બિલાડીઓ હતા પછી આપડે બિલાડીને આપણે બ્રેડ ખવડાવ્યો તો કે એ ભુ. ખ્યા પછી એ લોકોએ આપણે પૂરું બ્રેડનું પેકેટ આપી દીધું આપડે.
હા હા યાદ છે મને.
હમ પછી આપડે નાસ્તો કરીને પછી આપડે શું કેહેવાય આપડે ઉપર માઉન્ટેન ના તરફ આપડે. ચડીને આપણે પાપડું પ્રવાસું કે આપડે માઉન્ટન એકદમ ઉપર જશું ને. આપણે વોટરફોલ એન્જોય કરશું પછી આપડે એ લોકોને. ચડી ચડીને આપણને બે કલાક લાયગાતા.
યાદ છે મને આપડે પહાડ ચાલુ કર્યું હતું અને કેટલું સારું વાતાવરણ હતું અને. હજી શું કેવાય ઉપર ચડવા માટે મોટીવેટ કરતું હતું.
હા એ તો તારી વાત એકદમ સાચી તો આપણને એ પોતા પાસે બોલાવી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું. આપણેે તેવા જ ક્ષણે આપડે ઉપર પહોંચીએ ને આપડે ઉપર. તે પૂરો નજારો આપણેે જોઈએ.
હા ઈજ બે કલાક લાગ્યા હતા આપણને ચાલતા ચાલતા આટલા મોટા મોટા પગલા હતા. પણ બોવ મજા આવતીતી.
ઈ તો છે ને હવે એમ ઇવ તને ત્યાં ચોટ લાગી ગઈ હતી કે મે જો મને ખબર પયડી કે તને પહાડ ચડવા એ કાપ કપાઈ ગ‌ઉ તુ તારા પગમાં
હા, ઈ થોડું કપાણું તુ હું શું કે ઉપર પડી ગ્યો તો પથ્થર હત એક નાનકડો મને લાયગો એના ઉપર પગ ચાલશે પણ ઈ ફીસલી ગ્યો અને હું પડ્યો, મને કાંટો લાગી ગ્યો એક
અચ્છા હા ડોક્ટરની દવાઈ લીધી કે ત્યાં બેન્ડેજ વેન્ડેજ લગાડ્યું તે
આપડે બેન્ડેજ તો લગાડુ તુ મને મારા બીજા દોસ્તારે આપ્યુ તુ યાદ છે આપડા ઓલા ને
હા હા હા આપડે તો એટલા પ્રેમ મગ્ન મગ્ન થઈ ગ્યા તા કે આપડાને ખબર જ ન પડી કે તને ચોટ લાયગી છે ને તને તું ચાલ હું તો શું કેવ શોક થઈ ગ્યો તો તેને આટલી ચોટ લાયગી છે તો તું ચાલી શકી એક તો
હા ઈ તો નાનકડું જ હતું એમે ઇએ મને શું કેવાય બેન્ડેડ આપી દીધી હતી એટલે પછી ચાલી ગયું
હા મન લાગે છે તને પ્રોત્સાહન આયપુ હસે
હા આ
હમમ ઈ તો તારી વાત સાચી પછી આપડે ઉપર પોંચીને આપડે ખબર છે આપડે વોટરફોલ જોયુ પછી આપડે જોઇ અયા તો નદી જે પછી આપડે લોકો નદી અંદર તેરવા ગ્યા આપડે
હા યાદ છે ઉપરથી શું કેવાય પથ્થર ઉપરથી મેં તો કૂદી પણ માયરી હતી નદીના અંદર
હા ઈ તો છે, મેં તે પેલે પેલા લા પડીતી કે મત કર જાનનો જોખમ છે, પણ તે કયરુ તુ કે તે કીધું કે કાંઈ ની થાય
મેને હું એ ટ્રેનિંગ લીધી છે. શીખ્યો છું મારા સર હારે
અચ્છા. આ વાત મને ખબર નતી
હા તને સરપ્રાઈઝ આપવુતુ, પછી તું એ કીધું ને કે વિસાલ કૂદ્યો.
હા ઈ તો છે. એ તો પોતે શોક થઇ ગ્યો તો હું એ તો ઓલું મસ્ત હતું કે આપડો મિત્ર પુફ બધા ફોટો પાયડા એકદમ સારા ઈ તો ઈ ફોટો માં જે આપડી યાદો જે આયવી એ તો મજા આવી ગઈ જોઈને
હા ઈએ મને ફોટા પણ મોયકલા હું એના શું કેવાય ફિઝિકલ કોપી નીકાળી લઈશ થોડીક વારમાં
હા હા તું મને પણ આપડે જયારે મળીએ ને ત્યારે મને બતાડજે ફિઝિકલ કોપી જેવી છે જોઈએ આપડે.
હા લઈ આવીશ.
હા હારે આપડે શું કે આપડે મજા આપે પછી ઉપર ઉપર આપડે પહાડ ઉપર આપ આપડે ડિસાઇડ કર્યુ તુ કે આપડે બધા ઘરેથી ખાવાના મેગીને અને સામાન લઈ આવશુ પછી આપડે પહાડ ઉપર બનાવીને આપણે બનાવીને ખાશુ આપડે
હા હા યાદ છે મને ઈ આપડે શું કેવાય નદી આગળ બેઠા ત જ્યાં હું ખુદી માયરીતી નદી આગળ પછી આપણે ઓલું બનાયવુ તુ. નાનકડું ગેસ જેવું બનાયવુ તુ.
હા ઈ ગેસ જેવુ આપડે લાકડા થોડા શું જોય આપડે આપડા સ્કૂલમાં સ્કાઉટિંગમાં આપડે શીખડાવ્યું તુ ને જે સુખી લાક લકડીઓ લઈને તેણા પર પથ્થર કસી તો આપને આ આગ નીકળી શકીએ
હા હા
હમ પછી આપડે આપડે બધા માટે આપણે મેગી બનાવી. થી આપણો મિત્ર થર્મોસમાં ચા લઈને આવયો તો ઘરેથી ગરમા- ગરમ
હા શું મજા આવી હતી એ દિસે તો એક તો આટલા ઉપર પાંચસો ફીટ ઉપર હતા. આપડે આટલો મસ્ત નજારો દેખાતો તો ઉપરથીસ્ વાદળ એકદમ
હમ આપડી તો વાત જ અલગ છે આપડી એ આપડું શું કે વાઈ આપડું સૌથી યાદગાર પ્રવાસ હતો ને આપણેે જે સ્વિમિંગ આપડે તરી રહ્યા હતા, મછડીઓ વચ્ચે ઈ તો એકદમ મજા આવી ગઈ જોઈને તો
સારું તું એ યાદ દેવડાયુ તો ભૂલી જ જવાનો હતો. કેવી સુંદર સુંદર અને રંગબિરંગી મછલીઓ હતી એમાં
હા તને ખબર છે કે મને ઘરે આવીને ખબર પડી કે જે મચડીઓ છે એકચુઅલી એકદમ ઓછા લોકોને જોવા મળે છે, ને આ જે મછલી આપણે જોઈ લઈએ એ અમુક જ ભારતના શું કેવાય સ્થળોમાં અને અમુક જ જગ્યા પાવ પાવામાં આવે છે, પણ આપડે નસીબવાળ હતા કે આપડાને ઇ જોવા મળી
અચ્છા મને લાગ્યું જ કઈક તો છે કેમ કે આટલી સરસ અને આટલી રંગબિરંગી મછલીઓ મેં પણ ક્યાં નથી જોઈ. આપડે એના પેલા પણ ગયા છીએ બીજી જગ્યા તો એ
હા ન ઈ એકદમ ઓલી હતી. અનોખી માછળ હતી ઈ એકદમ ઓછા લોકોને ઓછા જગ્યા માં પાયા જવા વાળી માછલી હતી. ઇ ખબર ન આપડને સારા છે કે આપડા ને દેખાઈ ગઈ
હા એઈજ મસ્ત હતી બધી માછલીઓને ખબર છે. એના પછી જે જ આપણને નીચેલ મળ્યા હતા શું કેવાય બિલાડીઓ મળ્યા હતા.
હા એ તો ખબર છે. મને બિલાડ તો તને ખબર છે કે મને ઉપર ત્યાં વાંદરાઓ દેખાણાતા લોકો બધા કેટલા બધા તે બદલ પશુ પક્ષી હતા
એઈજ આપડા સાથે કૂતરાઓ પણ તો આવ્યાના ખબર છે, આપડે પછી એ લોકો
હું હા, જેમ કે આપડે મિત્ર જેને કૂતરાઓ બહુ પસંદ છે, ને એઈ કૂતરાઓ ને જરા, પંપાળે એટલે કૂતરો એના પાછડાવી લાડ કરવા આવે. એટલે આપડે પાછળ પાછળ ઉપર તક માઉન્ટેન તક આવી ગયા હતા પછી આપડે. કોઈ આપડે એ જોયું કે અગર આપડ ઉપર તક આવી ગયો છે, તો આ નીચે પડશે તો આની જાનને જોખીમ છે, પછી આપ એક લઈને સાથે આપડે નીચે લઈને આવ્યો આપડે,
હા, હા યાદ છે, કેવો સરસ કૂતરો હતો.
હા મન તો મન માર દોસ્ત એ આપલો મિત્ર બોલો, કે ચાલોતો કે ને એને ઓલું કરી લે પાડી લે પણ એના ઘરે પેલા થી બે કૂતરા છે, ને જે એને ઓલું કરી દીધું પણ એને કીધું કે‌ આપ, આપડે બીજીવાર જશું ને અગર રીતે કૂતરો છે, ને તઈ તય લઈ આવશે, એને એમ કીધું કે પાડશે એની દેખ બાલ કરશે,
હા એને કરવું જ છે, ને એને બહુ પસંદ છે.
હા એતો છે, હવે કુતરાતીથી એને બહુ વા વાલ જેને એને બહુ પ્રેમ છે, ને એને હું, પણ તું કંઈ પણ બોલી ઈ વરસાદ માં જે નાહવાની મજા થી અમુક જ એ આપડો યાદગાર અને એકદમ મજા માંડી લીધી આપડે.
હા ઉપરથી તને ખબર છે, હું અને તુંએ રેસ કરવાની ટ્રાય કરી હતી. તો હમણાં હમણાં તો ખબર આપણે ટ્રાય કર્યું તું,
હા હા તારી વાત એકદમ બરાબર આપડે રેસ કે રીતે એમાં હું હારી ગયો હતો.
હા પણ પછી મેં તને શીખવી. ખેડું કે તારા પગ તું આમ શું કહેવાય માછલીના જેમ અગર
હું હું હ જરાર બરાબર છે. સ્વિમિંગ માં શું કેવાય. એકદમ હાથપગ આપણે સારા ચાલવા છીએ ત્યારે જ આપણે સારી સ્વિમિંગ કરી શકીને
હાએ તો છે, જ નહીં તો પછી આપણે રોકી જઈએ.
હા, આપડે સવારે કેટલા આપણેે જલ્દી ઉઠ્યા હતા આપડે.
હા હું તો ચાર વાગે ઉઠી ગયો તો બોલ.
હ હું તો પાંચ વાગે હા આપડે ચાર વાગે ઉઠીને પાંચ સાડા પાંચે મળ્યા હતા આપડે.
મળાતા હતાં હા.
હમ. પછી આપણાને ઘરે આવતા રાતના ગટલા આપણેને રાતના નહી સાંજના આપણને છ પાંચ
સાત સાના સાત જેટલા વાયગા હતા.
હુંતો હુંતો છ વાગ્યા પહોંચી ગયો હતો કેમ કે મારું ઘર. થોડું જાય નેત દૂર જને ત લેટ થયું હશે. હુ ચાલ ઠીક છે હું એજ વિચાર્યો હતો કે મારે બીજીવાર ના રીતે આપડે આનંદ ને મજા કરીએ, ચાલ ઈ ચાર ચાકુ, હાલ ચલ જતા.